હેલો.
કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
હું પણ બી મજા
શું કરી રહ્યા છો?
તમારા અમે વાત કરું છું કે તમે છાય છાય આપણે શરીર માટે કેટલી નુકસાન કરે છે તમને ખબર છે.
શું?
ચાય, ચાય, ચાય, દૂધ, કોફી. તો આપણે દૂધ સારું કેવાય કે કોફી સવારથી સારું તમને શું લાગશે? શરીર માટે એટલી બધી નુકસાન કરે છે ચાય સાચી વાત નહીં.
હા હા સાચી વાત છે.
તમે આપણે દૂધ પીએને તો સારું કેહેવાય. હાચી વાત હે કે નહીં.
લે ચા પીવાથી આપણને તાજગી અને સ્ફૂર્તિ મળે છે અને થાક અને ઊંઘ દૂર કરવા મદદ કરે છે અને ગરમ ચા શરદી ઉધરસ માં પણ રાહત આપે છે. મિત્રો અને પરિવાર સાથે ચા પીવાથી વાતચીત અને સંબંધો પણ મજબૂત બને છે. એ ફાયદા છે પણ સામે ગેર ફાયદા એટલા જ છે કે વધુ ચા પીવાથી એસિડિટી થઈ શકે છે. ઊંઘમાં ખલેલ પડી શકે છે દાંત ઉપર ડાગ પડી શકે છે. ચા ની આદત પડી જવાથી વારંવાર પીવાની ઈચ્છા થાય છે.
આપડ બપોરે ઊગલી ને ઊઠીં તો કેયું થાય પેલા ચા પીએ એવું લાગે કે નહી લાગે આપડે.
હા આ
સવારે એમ ઉઠીંએ તો ભી આપણે પહેલા કે પહેલા ચા પીએ મૂડું ધોવીને પછી કામ.
હમ
લેકન શરીર માટે કેટલું નુકસાન કરે છે ખબર હ
હા
સાચી વાત કેને.
હા સાચી વાત છે.
લેકિન આપણે-
અને દૂધમાં જોઈએ- તો દૂધમાં કેલ્શિયમ અને પ્રોટીન ભરપૂર હોય છે. આ- ટકા અને દાંત મજબૂત બને છે. બાળ- લોકો ના વિકાસ માટે દૂધ બહુ જ જરૂરી છે. અને શરીર ને શક્તિ અને- પોષણ પણ મળે છે આ દૂધ ના ફાયદા છે. પણ સામે ફાયદા ની સામે ગેરફાયદા એટલા જ હોય છે. કેમકે જો કેટલાક લોકોને દૂધ પચવામાં તકલીફ આપતું હોય વધુ- પ્રમાણમાં દૂધ પીવાથી પેટમાં ભારે પણ ઉું લાગતું હોય. અને વધુ ખાંડ નાખીને દૂધ પીએ તો સ્વાસ્થ્ય પણ સારું નથી રેતું.
હાચી વાત એ
હમ
દૂધ મે આપણે પિયએને તો દૂધ મે પીએ તો આપણે તાકત બી શરીર માટે સારી બને-
હા
ને આપણે છાય પીએ ને તો છાય મેં પેલી આપણે છાયપતી નહી નાખતા આપ પહેલી નુકસાન કર્યાઓ ચક્કર હાચી વાત કે નહીં? હલો
હેલો
હા બોલો
હા આહા
એના માટે આપણે થાક લાગેલી હોય ને ગમે તે કામ કરીએ થાક લાગેલી હોવે તો આપણે કેવું થાય કે હેડો કે અવે એક કપ ચાય બનાયને પીએ. તો આપણું બધું થાક ઉતરી જ ઉતરી જાય હાચી વાત કે નહી.
હા સાચી વાત છે.
ને મારે પણ બી એવુ ગમે તે ભલે એસીલી હોવે લેકિન આપણે ચાય તો પીવાની જ હોવે સવાર મે ઉઠીએ તો બી પહેલાં ચાય
હુમ મ
પછી કામ થાય બપોર મે ભી આપણે ઉઠીએ ને તો પેહેલા જ ચાય પછી કામ.
હા એ નહી
ચાય વગર તો કેને ચાલતું જ નહી બાકી નુકસાન બી કે કરે છે ચાય
આમ
ને બાળકા લોગન તો ચાય આફવાની નથી દૂધ દૂધ્ધ ચા આપવાનો
હા એજ ને હા સાચી વાત છે ને કોફી પીવા થી કેવું છે કે એકાગ્રતા વધે છે. લાગે છે અને કામ કરવાની ઉર્જા પણ મળે છે અને મર્યાદિત માત્રામાં આપણે કોફી પીવી એ લાભદાયક છે પણ જો વ વધારે પડતી પીસો તો તમને ગેરફાયદો પણ થાય છે.
ગરમી બી થાય.
હા